કેટી
હા મજામાં જે શ્રી કૃષ્ણ બેટા
જે શ્રી કૃષ્ણ મજામાં મજામાં શું કરો છો?
અમ જે બધી સૂટકેસ ભરીને આવ્યા છીએ અમે કાલે અઢી વાગે આવ્યા ઘરે
અચ્છા અચ્છા બહાર ગયા તા તમે
ના અમે અમારી બાજુ આવી ગયા ને આ દેશમાં
અચ્છા હા હ રજાઓ ચાલતી હતી ને તમારી તો.
હા જ હવે શાળા ચાલુ થઈ ગઈ રવિવાર થી
અયા રવિવાર પેલો પેલો દિવસ છે તમારો સોમવાર છે અહિયાં પેલો દિવસ રવિવાર છે.
અચ્છા અચ્છા
હમ.
અચ્છા તબિયત પાણી સારી છે તમારી?
હા
તબિયત પાણી સારી છે?
હા તબિયત સારા પાણી સારા તમારા મમ્મી પપ્પા મજામાં?
હા મમ્મી પપ્પા પણ મજામાં છે. બધા બધા મજામાં છે. હું. હાલ હાલ. સોરી શું?
ચા નાસ્તો પતી ગયો કે હવે ચા નાસ્તો સાંજ નો નાસ્તો. હ.
હા કેમ કે અ હું હે ને શુગર નહી ખાતી એમ.
હ ખાંડ ખાતા જ નથી ખાંડ.
હા ખાંડ નથી ખાતી હું.
બિલકુલ નહી પછી ચોકલેટ બિસ્કીિટ.
ના ના ના બિલકુલ નહી બિલકુલ નહી.
બિલકુલ નહી બહુ સારી વસ્તુ છે.
હા, એ પણ નતી ખાતી પછી આ ભાત હોય ભાત આ બધું મતલબ આ ઓઇલી ચીજ મને કેમ નફરત છે આ બધાથી તો.
તો તમે બાળપણથી જ નથી ખાતા હજી તો તમારી ઉંમર બવ નાની.
બાલપણથી નહી મતલબ જેટલા-જેટલા મોટા થયા ના. હાલ મતલબ વચવચમાં પણ નતી ખાતી પછી આ છુટ્ટીઓ રજાઓ મારી ચાલ તી હતી. કેમકે દસમું હતું તો દસમામાં બે-ત્રણ મહિના ચા મતલબ રજાઓ મળી હતી ત્યારે. ખાતી હતી પછી હાલ હવે પછી નઈ ખાતી. હા કેમ કી હાલ હા બંધ કરી દીજે છે.
તો મારે તમને બિસ્કીટ કે ચોકલેટ ખાવાની ઈચ્છા ન થાય આઈસ્ક્રીમ.
એ થાય તો છે પણ હવે આદત અલગ તી ગઈ આમ તો આદત લા લાગી. પડે કેમકે હાલ શું મતલબ જોઈને પણ જોઈએ તો મતલબ આ ખાવાથી હાલ કેટલી બધી વેનો કેન્સરો થાય છે. પછી બીમારીઓ પણ કેટલી થાય છે. હા ઈચ્છા થાય છે અને બારનું પણ ભાવે છે એમ તો હું મતલબ આટલું મીઠું પણ નહી ખાતી. મીઠું પણ નહીં ખાતી અને મને તીખું બહુ ગમે છે.
હમ તીખું બવ ભાવ છે, સરસ સરસ પણ તમે પાછી ઈમાનદારીથી કયો છો કે મને ના પણ એ સારી વાત છે તમારી ઈમાનદારીની હું કદર કરું છું. કારણ કે તમે ઈમાનદારીથી કયો છો કે મને ભાવે છે પણ હું ખાતી. ઘણા લોકો શુક. કે છે, નઈ નઈ હું તો ખાતી જ નથી, હા મને તો ઈચ્છા જ ના થાય. ઘણા લોકો એવું કરે.
હા, પછી કણક કોઈ નહી ખાતી કેમ કે એમાં પણ મતલબ આપણે બોલીએ ને કે કણક બી પણ મીઠી હોય છે.
હાચી હાચી હાચી કઉ કઉ એટલે ઘઉંનો લોટ વગેરા પણ
નથી ખાતી હું હા ક્યારેક ક્યારે, ક્યારે-ક્યારે એક રોટલી ખાવી લઉં યાં એક એ હા મિનિમમ એક જ ખાઉ છું. નકરર તો હું અધિકતર તો રાગી અને જુવાર જ પ્રિફર તો જુવાર અને રાગી જ કરું છું.
તો પછી એની અ બાજરી કે જુવારની રોટી
હા જજુ હા રોટલી અ બાજરી તો હાલ ગરમ છે ને?
હા બાજરી તો હમણાં ગરમીમાં ગરમ છે.
ગરમ છે તો એટલે હું રાગીની રાગી હોય છે ને રાગી
હા.
હા એ અને જુવારની આ બંને જ નીજ રોટલી ખાઉં છું. સાંજે-સવારે સા સાંજ, બપોરે યા રાત્રે આ બ આ અહીયા ન કરતો રાત્રે ક્યારે કા ક્યારે લાઈટ ફેટ આટલું એકદમ એટલા હાઈ પણ નઈ ખાવું કેમકે મને આમ લાગે છે. કે હાલ જે ચાલે છેને કે ભઈ ફેટ વધી જાય આ બધાથી આ આ હું નહિ કેતી કે ભાઈ ના ખાવું ખાવું જોઈએ. પણ આપણા પર કંટ્રોલ હોવું જોઈએ કે આપણે શું ખાઈએ છે છેએ શું નથી ખાતા હાલની જનરેશનમાં બધું કે મતલબ કોઈને પસંદ જ નથી આ ઘરનું ખાવાનું તો બધા જોવઓ તો બહારનો નાસ્તો પાણી ન જોતો ડેલી બ ડી ડેલી બજાર ન ખાવું ભલે વીસ રૂપિયાની પકોડી ખાશે પણ ખાસે જરૂર. જેમને ચસ્કો લાગી ગયો ને તો હાલ હવે મટતી જ નહી એમની આદતો.
હાવ સાચી વાત છે તમારી બિલ્કુલ સાચી વાત છે. અમારે તમારા પાસેથી શીખવું પડશે.
હા સાચી વાત છે આ કેમ કે માસી તમે જુવો આ બધું તમે ડેલી ડેલી ખાવઓ ત ક તમને અ તમના તમને ટેસ્ટ આવશે તમને તમારી ઈચ્છા પૂરી થશે કે હા મને મેં ખાધું છે આ બધું મેં આ બધું ખાધું છે તમારી ઈચ્છા પુરી કરી પછી તમને જ તમને એક મહિના તમે આ ખાવ એક મહિનામાં તમે પંદર યા વીસ દાડા આ બધું ખાવ દસ દિવસ વચવા વચમાં ઘરમાં ખાઓ ઘરનું ખાઓ તો પછી હેલ્થ તો તમારી જ બગડશે ને પછી તો.
હમ સાચી વાત છે મને સૌથી પ્રિય હોય તો પાણીપુરી. પર તો પણ અમે બત્રીસ દિવસ રોકાણા તો એમાં મને લાગે છે કે પોહચ્યા ત્યારે પેલો દિવસ જ સાસુ જોડે બહાર ગયા તો ખાધી. બીજા દિવસ તે દેરની દિયરની અ દિયરની બેબી લઈ ગઈ એની જોડે ખાદી બે દિવસ અને વચ્ચે બે દિવસ. તો સારુ કહેવાય કે બત્રીસ દિવસ માં ચાર જ વાર ખાધી. અને અહિયાં મને એ રીતે નહી મળે પાચ જે આપડી પાસે લારી છે રેકડી છે એવી રીતે છે ને એ નઈ મળે એટલે વધારે તો એની છા થાય આવી રીતે ખાવાની ઈચ્છા થાય. કેવી તઅમને નહી મળે ત્યાં અહીં દુકાનો હશે મોટી મોટી ત્યાં મળશે તો ત્યાં છ પુરી મસાલો નાખી અને એક નાનો પ્લાસ્ટિકના ગ્લાસ માં પાણી આપી દેશે તો એવું અમને ગજબ ગજબ લાગશે એમાં ખાવાની મજા નહી આવે.
પાણીપુરનો સ્વાદ તો થેલા આ બધામાંય જ આવે છે.
તો રેકડીમાં જેવો સ્વાદ નહી આવે મજા નહીં આવે ભલે
પછી દુકાનમાં હોય કૈયા પણ હોય
હા તો પછી મને તો પ્રિય સૌથી પ્રિય પાનપુરી પણ પછી અમારે અહિયાં હોય બિલ્ડિંગમાં ત્રણ ચાર ઘર છીએ તો પછી હવે વર્ષમાં. હવે હું જો આ વખતે બસ હમણાં આવી બધા આવશે એટલે હવે મહિનામાં પ્રોગ્રામ કરશું પાણીપુરી ત્રણ ઘરે થી કોરી પુરીપુરી લઈ આવશું અને બીજુ બધું ઘરે કોરીપૂરી, સેવ, બાકી પાણી, મસલા અ મીઠી ખાટી બધી ચટણી બધું ઘરે બનાવશું.
હા ભલે તમે ઘરે ખાઓ આવઉને કેટલીક આપણે તો સારી રીતે જ બનાવું ને બહાર આપને ખબર છે કેવી રીતે બધા બનાવે છે. ધોતા પણ નથી કોઈ આમ ઈમાદાર ઈમાનદાર હોય છે ને તો એ ધોવે પણ છે પર હાલ જો તો કોઈ મતલબ ક કોઈનો હેલ્થનો છે જ નહીં એ બનાવવાના એમ બનાવવામાં આ દિમાગ દિમાગ નથી કે આ બધા એમની સેહત ખરાબ થઈ જાય કશું. પણ કોઈને અગર ગલત ઇફેક્ટ થઈ જાય બોડીમાં તો એક એ ખાવા એજ બનાવા વાલા માટે તો નથી. પણ જે ખાવામાં ખાવા ખા ખાવા આવે છે. તો એમના એમની તો હેલ્થ ખરાબ થસેજ ને
હા એ તો સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. એ તો થવાની જ એમ પણ હવે બધાને હમણાં ખાલી તમારી જેમ બધા નથી ને બધાને સ્વાદ નો ચસ્કો વધારે છે. સ્વાદ જોય છે સ્વાદ પણ અમે પણ અહિયાં આવું બધું અમને ઓછું મળે ત્યાંની જેમ ના મળે.
અચ્છા..
હવે તો વધી ગયું છે. અમે પંદર વર્ષ પેલા આવ્યા હતા. તો તો અમને બ બ જ આમ આમ હોલી ઈચ્છા થઈ જતી ત્યાં. બહ ઓછી મળતું હવે તો એમ તો મળે આજુબાજુ કે સમોસા ચાટ ને બધું મળે છે. પંદર વર્ષ પેલા તો આખા દેશમાં બે કે ત્રણ જ જગ્યાએ મળતું હતુ. આખા દેશમાં અમે રાજધાની માં રહીએ છીએ બે કે ત્રણ જ. મળતું હતું પણ હવે તો સારું છે. બધા વિસ્તારોમાં મળે છે‌
તો પહેલા પહેલા નતું મળતું.
ના પેલા આખા દેશમાં ફાફડા જલેબી તો બે જગ્યાએ ક્યા મળે હવે એટલે આખા દેશમાં એટલે દેશનો વિસ્તાર તો બહુ મોટો છે. અને હવે રાજધાનીમા રેય ફાફડા જલેવી એટલે આખા શહેરમાં હું તો પાછી અ મતલબ પ્રેગનેન્ટ હતી.
અચ્છા.
હા તો મને બઉ ઈચ્છા કે ફાફડા જલેબી ખાવી છે. ફા ફાફડા જલેબી ખાવી છે. હું એક છેડે રઉ ફાફડા જલેબી બીજા છેડે મળે. તો હસબન્ડ અડધે સુધી જઈ આવ્યા છે. આ દ દુકાન આ દુકાન નહી મળે પછી આગળ મળશે પછી ખાલી હાથે પાછા આવ્યા. મે કીધું સારું છે ચાલશે.
હા.
હા.
ખાવું જોઈએ આમ નહી કેતા અમે પણ મું પણ આવું નહી ખતી અગર મને પણ ઈચ્છા થાય ને તો પણ એમ હા હવે હવે હું બોલું ને કે મને આમ ઈચ્છા થતી નહી કેમ કે હવે ક્યારે પણ મને ઈચ્છા થાય છે. ને બસ સાંજે હું સાંજે અફોર્ડ જ કરું છ કે મને ખાવું જ નથી. કે-કે આપણે બસ ડેલી ચડ-ચડ-ચડ ચર કરીએ તો એક આ પણ પેટ છે આમ થોડી નથી કે ડબ્બો છે કે નાખતા જાઓ નાખતા નાખતા જાઓ નાખતા જાઓ.
ના બહુ સાચી વાત છે બરાબર વાત છે. સાચી વાત છે.
ક્યારે મને અગર ભૂખ પણ લાગે છે. ને તો કે શું અ જે મખાણા હોય છે એ ખાઈ લેવાના. યા નકરતો ફ્રૂટ મું બોલું છું. ડેલી તમે એક ના એક તો ફ્રૂટ ખાવો જ. ફ્રૂટ નથ તમને નથી ગમતું તો તમે આ હાલ તો મકાઈની સિઝન છે. તો મકાઈ ખાઓ યા જે પણ તમને ભાવે એ ખાઓ. પણ આ બધું જે સાંજ લાગે છે ને ભૂખ સાંજે કે એળો એના પાંચ રૂપિયાનો પડીકો ખાઈ લઈએ આમ કરી લઈએ. ને ઘરમાં મેગી ને પાસ્તા આ બધું બનાવીને ખાઈ લે. એ તો ખાઓ મત ભલે ભૂખ લાગી પણ ખાઓ જ મત એ બધું. ને રાત્રે વેલા ખાઈ લો વેલા ખાઈ લો તમે દસ-દસ અગિયાર-અગિયાર વાગે તો ખાવાનું ખાવ છો પછી તમારૂ થોડી ડેલી રૂટિન લા સારું થાય છે.
હમ્મ.
જેટલું હોય મતલબ તેલ ખાઓ જ મત. મું પણ નહીં ખાતી તેલ તો મને જોઈને ખખલ ખબર નઈ શું થાય છે. મું ખાવઉ તો ઘી માં ખાવ યા નકર તો ઘી પણ મતલબ તેલ પણ કે જેમ જે ચીજ ના નથી બનતી ઘી માં તો કેમ મારી મમ્મીને કહું તમે નાખો મારા માટે તો થોડું જ નાખજો કેમકે મારું ખાવું દલ ડેલી અલગ-અલગ જ બને છે.
હમ્મ સાચી વાત છે. હવે જો કપાઈ જશે ને તો હું તમને કરીશ હ. જો કપાઈ જશે તો હેને પણ તમારું હજી કાર્ય કેમ પૂરું નથી થયું મારું પણ આવક તો-તો બહુ લટકી ગયું એમ લાંબુ ચાલ્યું.
અચ્છા.
હવે લોકો મેસેજ કરે છે આ ગુજરાત ગુજરાતી ભાષા માટે ખાસ હવે લોકો પ્રોજેક્ટ પૂરો કરશે. આજે
પહેલાં તો કરતા જ નથી પહેલાં કં પહેલાં ક્યાં ક કરતા હતા મેસેજો હાલ હવે કરે છે હું સ્કૂલથી આવીઈ હતી ને તો મેં જોયું હતું
દિવસમાં ગુજરાતી ભાષાનુંું બ તું બંધ કરી એવું આવે તમને
ના મને આવું આવતું
તો પછી મને પણ નક્ આવ્યું બીજા લોકોને આવ્યું છે મને ખાસ મારામાં આ સંદેશો નથી પણ દજરા લોકો
અચ્છા પણ જે હા હા હે ગ્રુપમાં આવ્યો હતો શું આવ્યો હતો અગર જે મતલબ એક એક છોકરો તો એ બીજા છોકરાને ડેલી એકવીસ કોલ કર્યા હતા ત્યારે એ સરરે કીધું હતું અગર તું ફરીથી કરશે ને તો પછી હું તને બ્લોક કરી લઉં
હા
હા આવું હતું આવું હતું ત્યારે સર કહેતા હતા કે જે જે આ કરશે ને તો પછી તો હું એમને બ્લોક કરી લઈશ
હા પણ આપડે તો અમુક આમ પણ એવું નથી
હા ના પણ ના એ છોકરો એમને ડેલીમાં મતલબ ડેલી એમને જ ચાર કોલ કરતો તો ચાર ઉપચાર કરીને એ એમના એકવીસ કોલ એક પાસે હતા
હમ
હા તો મને તમે વિચારો ડાલ ડેલી ના મતલબ એક જ જણાને ચાર ચાર કોલ કરીએ તો એ તો ખરાબ છે ને કે બીજા સાથે વાત નહી કરવાની એક જ સાથે વાત કરવાની બેઈને
હમ હમ હા
આવું હતું તો મારો તો હાલ બીજો ટાસ્ક ચાલે છે
બીજું એટલે
મતલબ મેં બીજા બીજાથી લોગીન મતલબ મારી જે બીજી આઈડી હ ને એમનાથી લોગઈન કર્યો છે હાલ
અચ્છા એક વાર પ તમારું
હા એક વાર મારો ટાસ્ક પતી ગયું મતલબ પરમદાડે જ પત્યો હતો મારો ટાસ્ક.
અચ્છા હા બહુ સારી વાત છે તો હવે પાછ તો અમે નવું ચાલુ કરો તો આપડે બેને હજી બે બે ત્રણ ત્રણ કોલ થશે ખરા
હા હા થશે થશે કેમકે હાલ તો આ એ આ જે મેરે બીજીઆઈટી ને એમાં તો હાલ છ જ થાયા છે.
હા બરાબર સરસ તો આપડે બેની વાતો થશે મસ્ત મજાની.
હા હા તમે કરજો તમે તમને ખબર છે મેના ક્યા બોલતા મનીષા આંટી પણ છે.
હા અમે હમણાં વાત કરી
તમ તમ તમે બસ એમને માર મારા મા મારાથી મતલબ મા મારું નામ તમને ખબર છે ને
હા તો પછી એમનાથી પૂછજો આ છોકરી મતલબ મારા માટે પૂછજો એ તમને કેસે.
હા હા હા હા બરાબર બરાબર મે આજે જ વાત કરી એમની જોડે પણ સરસ વાતો કરે છે મજાની મીઠી વાતો કરે છે.
હા
પછી એમને લગન પછી ગુજરાતમાં નથી રેતા એટલે બધું ખલું કાચું પાકું થાય. પછી હું થોડું એમને સુધાર પછી કઉ માફી કે તમને ખરાબ લાગતું કે ના ના મને તો ગમે છે. કે તમે મને સુધારો છો.
અચ્છા હા ના કોઈ આપણે બતાવે છે ને કે ભાઈ આ નહીં આવું આવુ તમે કરો. તો મતલબ એક લાગે છે કે હા અગર અમે પણ કોઈ સુધારે છે આમ ખોટું નથીહ લાગતું કેમ કે આપણી ગલતીઓ કોઈ બ બતાવે તો લાગે તો છે ને કે હા આમ.